હાલો. હાલો. આવે છે અવાજ? હેલો.
હાલો અરું આવ સાંભળાય છે જ તને બેન?
હા આવે છે અવાજ? હા હા સંભળાય છે સંભળાય છે. કેમ છો તમે?
હા હું મજામાં, તમે કેમ છો?
હા હું પણ ફાઇન. ચાલો આજે હું છે ને શીખ ક્ષણના મહત્વ વિશે અ વિ વિચારતી હતી કારણ કે આ આજના સમયમાં શિક્ષણ વિના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે અને તે આપ આપણા વિકાસ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.
હા ખરેખર શિક્ષણ માનવ જીવન નો સૌથી મહત્વપૂર્ણ સાધન છે કારણ કે તે આપણને માત્ર વાંચવા લખવાની ક્ષમતા જ આપતું નથી. પરંતુ વિચરણ શક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા અને જીવનમાં આગળ વધવા માટેનો માર્ગ પણ બતાવે છે.
સાચું સાચું કવ છું મારી લાઈફમાં તો શિક્ષણે બહુ મોટો અ અ સુધાર કર્યો છે એમ મે તમારે કહી શકું અને શિ શિક્ષણ જ્યારે માણસને અજ્ઞાનતામાંથી બહાર કાઢીને જ્ઞાનતાના પ્ર આકાશ તરફ
એ વાત તમે સાચી કીધી. કે શિક્ષણ જ એક એવી વસ્તુ છે જે આપણને અંધકારમાંથી બાર કાઢે છે. જો આપણે ગરીબ હોય ને આપણને એક વ્યવસ્થિત જીવન જીવવું હોય તો શિક્ષણ જ તમને માર્ગરૂપ સાબિત થાય છે એ ઉપરાંત શિક્ષણ માણસ તે સારા અને ખરાબ વચ્ચેનો ફરક પણ સમજાવવા મદદ કરે છે અને તેને નૈતિક મૂલ્યો અને સંસ્કારો શીખવે છે. જે તેને એક સારો નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાચી વાત છે. આજ આ આજના જમાનામાં તો તમે જોવું ને કેટલી સ્પર્ધા છે બધી જગ્યાએ તમારે સ્પર્ધામાં જ તમે જો સ્પર્ધાત્મક તમારું નેચર જ તમારે રાખવું ડે અને એવું યુગ જ આવી ગયું છે કે જેની અંદર શીક શી ક્ષણ વિના સારો વ્યવસાય કે નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે દરેક ક્ષેત્રમાં જ્ઞાન અને કૌશલની કૌશલ્યની જરૂરિયાત વધી રહી છે.
હા ખરેખર એ તો તમે સાચું કીધું. શિક્ષણ માત્ર નોકરી મેળવવા માટે જ નથી પરંતુ તે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે પણ જરૂરી છે. જેમાં માનસિક, સામાજિક અને આર્થિક વિકાસનો સમાવેશ થાય છે કે એક વત વ્યક્તિ જયારે શિક્ષણ પામે છે તો એ પોતાને જ ઉશ્કેરતો નથી પણ એની સાથે જે એના પરિવારના સભ્યો હોય તે બધાને એ વસ્તુમાંથી એ પરિસ્થિતિ માંથી બહાર કાઢે છે. ને એની સાથે સાથે એના આખા પરિવારનો એ સમાવેશ થાય છે કે એની પ્ર એનું એ લોકોની પ્રગતિ થાય કે એ લોકો આગળ વધે.
સાચી વાત છે એટલે એમ કોવ ને કે શિક્ષણ થી છે ને તમ તમે પહેલા તો આત્મનિર્ભર થાવ, પ્લસ તમારામાં એક જાતનું એક આત્મવિશ્વાસ આવી જાય કે જેનાથી તમે છે ને દરેક જાતની કોઈ બી સિચ્યુએશન તમારી લાઈફ માં આવે તેને તમે એકદમ નિર્ભય રીતે હેન્ડલ કરો. એને બીજાના ઉપર તમે નિર્ભર ના રહેવું પડે. અને તમારે તમારામાં એક જાતનું અલગ જ એક ઉત્તેજ એક કહે ને કે આવી જાય તમે આમ તમે એટલા બધા આત્મવિશ્વાસ થી ભરપૂર થઈ જાવ કે તમે છે ને કોઈ બી તમારી લાઈફ ના અંદર કોઈ બી એવી સિચ્યુએશન આવે જેને તમે હેન્ડલ કરી શકો.
ખરેખર સાથે સાથે શિક્ષણ સમાજના વિકાસ માં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કારણ કે શિક્ષિત લોકો વધુ જાગૃત હોય છે એમને બધું સારું શું છે ખરાબ શું છે બધું ફરક ખબર પડે છે અને તેઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયત્ન કરે છે કે કયા યોગ્ય પગલા લેવા જોઈએ, આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એમને બધી વસ્તુનું જ્ઞાન હોય છે તો એ વસ્તુ પ્રમાણે એ જો એ જોઈ લે પરિસ્થિ તી એના પ્રમાણે એ લોકો પગલા જયારે લે છે તો એ સમાજ ઉપર એક સકારાત્મક બદલાવ લાવે છે.
તમને નથી લાગતું કે શિક્ષણથી ગરીબી દૂર કરવામાં પણ મદદ મળે છે?
ચોક્કસ મળે છે. કારણ કે શિક્ષણથી વ્યક્તિને સારી નોકરી અને આવક ના અવસર તો મળે જ છે. પણ જેના કારણે તેની આથ ર્થિક સ્થિતિ સુધરે છે. તો એ પ્રમાણે તમે જોવા જાવ તો એ ગરીબી દૂર કરવા સાબિત થાય છે.
બરાબર છે અને શિક્ષિત વ્યક્તિ પોતાના બાળકોને પણ શિક્ષણનું મહત્વ સમજાવે છે. જેના કારણે એમ કહું ને કે આગામી પેઢી વધુ શિક્ષિત બને અને આપણું જીવન એ લોકોનું બી જીવન સુધરે દુનિયાનું પણ કઈ કલ્યાણ થાય તેવું મારું માનવું છે.
હમ્મ, એ તો સાચી વાત કીધી તમે કારણ કે જો અત્યારે તમે જોવા જાવ આપડા મમ્મી પપ્પા આટલા ભણયા ગળ્યાના નહી હતા તે પ્રમાણે એમની જે સ્થિતિ હતી તે ખૂબ મહેનત કરતા ને ખુબ ગરીબી બી ગરીબી પર સ્થીતી બી જોઈ છે એમને તો મહેનત જ કરવું પડે છે ગરીબ માણસને. એ વસ્તુ તો સાચે જ છે તો એ એમણે શું જોયું કે ભાઈ શિક્ષિત થવું બહુ જરૂરી છે. તો એમને એમના છોકરાઓને જે આપણેે છે એમને શિક્ષિત કર્યું. ને હવે જયારે આપણે શિક્ષિત થઈ ગયા છે તો હવે આપણે બી એ સમજીએ છે કે જો આપણે આપણા પોતાના બાળકોને જયારે શિક્ષણ આપશું તો એ એ લોકોનું એ લોકોના લાઈફમાં પોઝિટિવ ઇમ્પેક્ટ લાવશે. કારણ કે આજ સમયમાં ટેકનોલોજીનો વિકાસ પણ શિક્ષણના કારણે શક્ય બન્યો છે. કારણ કે નવી શોધો અને નવીનતા માટે જ્ઞાન ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે. પરંતુ તમારે ખબર છે હજુ પણ કેટલાક લોકો શિક્ષણથી વંચિત છે અને જે એક મોટી સમસ્યા છે અને તેને દૂર કરવા માટે આપણે બધા એ મળીને પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હું ઘણી વાર જોઉં છું હવે તો એમ કહ ને કે અમુક ગામડાઓમાં ને અને અહીંયા પણ અ સરકારી સ્કૂલોમાં હું જયારે બાળકોને જતા જોઉં છું તો બિચારાઓ પાસે સરખું ના દફતર હોય ના સરખા ચપ્પલ પહેર્યા હોય, ના સરખું યુનિફોર્મ હોય અને એવી જ રીતે એ લોકોને બેસવા માટે પણ એ લોકો નીચે બેસાડ્યું હોય ભણાવે નહીં ભણાવે કઈ ખબર નહ ત્યાં. એટલે આવા લોકોને આવા બચ્ચાઓ પછી કેવી રીતે અ આગળ જઈને એક આત્મનિર્ભર થાય તેવું મને ઘણી વાર વિચાર આવે છે.
શું કીધું. કારણ કે જો એમને એ જ્ઞાન જ નહી હોય કે આત્મનિર્ભર રહેવા માટે શું જરૂરી વસ્તુઓ છે તો એ પો પોતે ક્યારેય આત્મવિશ્વાસ બની નથી શકતા આત્મનિર્ભર બની નથી શકતા. તો એ જ્ઞાન આપવું એમનામાં બહુ જ જરૂરી છે જે શિક્ષણથી જ આવશે. ને પછી જયારે તમે શિક્ષિત ના થાવ તો બીજા શું વ્યવસાય તમારા પાસે રહી ગયા. તો તમે કા તો ડ્રાઈવર બની જાઓ છો તમે રિક્ષા ચલાવો છો કે પછી તમે લારી ઢકેલો છો કે બીજા એવા કયા કયા કયા અવાશો છે કે જેમાં તમે પછી એ ત્યાં સીમિત રહી જાઓ તમે આગળ વધી જ ના શકો તો એ પ્રમાણે જો તમે જોવા જાવ તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે એ બધાને સમજવું બહુ જરૂરી છે.
બરાબર છે સમસ્થા એકદમ સાચી વાત કીધી કે આજના જમાનામાં છે ને શિક્ષણ એટલું બધું મહત્વનું થઈ ગયું છે ને અને એવું છે ને કે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં તમે હોવ પણ તમારે અને એવું નથી કે શીષણ નું કોઈ એક ઉંમર છે ભલે તમે તમારી પરિસ્થિતિ ખરાબ હતી. જયારે તમે નાના હતા તમારા મા બાપ તમારે એ વસ્તુ આપી ના શક્યા શિક્ષણ આપી ના શક્યા પણ હવે મને એમ છે કે તમારે કોઈ બી ઉંમરે પણ કોઈ બી જગ્યા એથી શીખ શિક્ષણ લેવું જોઈએ. અને અને તમારે ખબર છે મેં વચ્ચે છે ને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જોયો હતો કે મહારાષ્ટ્રના અંદર એક નાનું ગામ છે ત્યાં ત્યાંની જે અ બધી લેડીસો છે ને તે લોકો બધી સાહીઠ ના ઉપર છે પચાસ સાહીઠની ઉપર છે અને તો પણ તે લોકો એક સ્કૂલ ના અંદર જઈને ભણે છે. એ લોકોને સાઈન કરતા નહોતું આવડતું હવે એમને એ લોકોને સાઈન પણ કર તા આવડી ગયું અને એમ કહે ને કે મને એટલું સારું લાગ્યું એ જોઈને કે કેટલું એ લોકો આ ઉંમરે પણ એ લોકોને એમ થયું કે ના અમારે શિક્ષિત થવું જોઈએ.
ખરેખર તમે જેમ કીધું કે શિક્ષણ શિક્ષિત થવા માટે કોઈ એક ચોક્કસ ઉંમર નથી કે માણસ જ્યાંથી જાગે ત્યાંથી સવાર છે. તો એ દરેક માણસને વિચારવું જોઈએ કે જો તમે કોઈ બી કારણસર અશિક્ષિત રહ્યા હોય ને તમારા પાસે આટલા યોગ્ય સાધનો નથી કે તમે શિક્ષિત થઈ શકો તો હમણાં ગવર્મેન્ટની બહુ બધી સ્કોલરશીપ સ્કીમ્સ બી આવે છે કે તમને બધી ફેસિલિટી પૂરતું કરે છે તો એની કઈ ઉંમર નથી ચોકસાઈ નથ થી કે તમારે આ ઉંમરે જ કરવાનું છે શિક્ષિત થવું છે ત્યારે તમે ગવર્મેન્ટની સરકારની કેટલી બધી જે સ્કીમ્સ હોય તેનું લાભ મેળવી શકો છો ને તમે એ તરફ એક મોટું પગલું લઈ શકો છો જેથી તમારો તો વિકાસ થાય ને તમારી સાથે સાથે તમારા જે પરિવારના સભ્યો છે એ લોકો ન બી વિકાસ થાય તો અંતમાં હું એટલું જ કહું કે શિક્ષણ આપણા જીવન નું આધાર સ્તંભ છે જેના વગર આપણે સંપૂર્ણ વિકાસ કરી શકતા નથી. અને જીવનમાં સફળતા મેળવવી મુશ્કેલ બની જાય છે.
બિલકુલ તેથી આપણે શિક્ષણ માત્ર ફરજ તરીકે નહીં પરંતુ એક તક તરીકે જોવું જોઈએ અને તેને પૂર્ણ સંપૂર્ણ રીતે મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી આપણે પોતાનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બની શકીએ ચાલો આજે તમારાથી વાત કરીને ખુબ જ મજા આવી ફરીથી પાછા આપણેે કઈક ચર્ચા કરશું
ચોક્કસ આવજ